જય શ્રી કૃષ્ણવેન.
જય શ્રી કૃષ્ણ, કેમ છો?
મજામાં. તમે કેમ છો?
હું પણ મજામાં છું.
મજામાં?
હમ.
રક્ષાબંધન આવી રહ્યો છે.
સાચું પાંચ દિવસ બાકી છે. દિલમાં બહુ ઉમંગ છે.
હા બેન. બચપનથી યાદ આવે છે. ભાઈ ના હાથમાં રાખડી બંધતા
હા બેન ભાઈ મારા તું મારું. હા ચાલ તો મેં રાત્રે
આ વખત કેવા ભાઈ પાસે જશો?
બહેને પાસે બેહેન સવારે મોટા ભાઈ સાંજે છોટા ભાઈ.
હા બેન સાચું બોઈલી. રક્ષાબંધન એટલે શું?
હમ. કાજલ બહેન એને એટલે રક્ષાબંધન નું હત બંધનનું બ ભાઈને રાખડી બાંધે ભાઈ બહેનની રક્ષા કરે.
હા હા બેન સાચું બોલ્યું. પ્રેમ, વિશ્વાસ અને ફરજ નો તહેવાર છે.
સાચું કહેશો બહેન તમે અને કૃષ્ણના દ્રૌપદી દ્રૌપદીની કથા પણ યાદ આવે છે.
હા બેન યાદ આવે છે આ વખત કેવી રાખડી લાવવી?
સાચું કહો છો બેન તમે કુંદન વાલી લાલ, પીલી, હલી સાથે ચાંદીનું સીકકો પણ
ઓ પણ લાઇટ વાલી રાખડી, કાર્ટૂન વાલી બધીજા મળે.
હા સાચું કેશો બેન બાજારમાં બહુ ગરમી છે બેન બધા રાખડી ગિફ્ટ લેવા આવ્યા છે.
સાચું બો‌‌લ્યુ બેન તમે ભાઈને શું આપશો??
મોટા ભાઈને ઘડી, છોટા ભાઈને શર્ટ અને મીઠાઈનું પકેટ.
હા બેન કેશર પેડા, મોહન થાલ ભાઈ ને બધું ભાવે.
સાથે પાંચસો રૂપિયા નો લિફાફો પણ.
હા રસમો યાદ છે ને?
હા બેન પહેલા થાલી સજાવથી દીવો, ચાવલ મીઠાઈ
હા બેન પછી ભાઈને તિલક કરવાનું, આરતી ઉતારવાની રાખડી બાંધવી
અને અને ભાઈ કહીએ બેન તારી રક્ષા કરીશ.
હા બેન સાચું બોલ્યુ તમે. ભાઈ એટલે શું નીલમ પેન
ભાઈ એટલે દોસ્ત, રક્ષક, સલાહકાર.
હા બેન હાશું બોલ્યું તમ છોટાઓ એ ત્યારે ઝગડો મોટા થાય એટલે સાથ હોય.
સાચું કયો સો બેન સાચો ભાઈ બહેન નું માન રાખે છે.
હા બેન હાશું બોલું તમે મારા ભાઈ અમેરિકામાં છે.
અ તમારા ભાઈ બહુ દૂર છે તો રાખડી કેવી? રીતે બાંધશો.
હા બેન અ રાખડી કુરિયરથી રાખડી ભેજી છે અને વિડિયો કોલ પર આરતી કરું છું.
આ જમાના માં અંતર નો રહે બેન દિલ નજદીક હોય તો બધું થાય.
હા બેન સાચું બોલ્યુ તમે ભાભી સાથે કેવું બધું
હમ બહુ સારી બને હે પણ રાખડી બાંધે છે નણંદભાભી નું પ્રેમ.
હા બેન. હા રક્ષાબંધન એટલે પૂરા પરિવાર નું મિલન હોવે.
સાચું કેહે સે મેરી સાસુંમાં પેડા બનાવયા છે ભાઈ માટે.
હા બેહન સાચું બોલ્યું રક્ષાબંધન માં શું ઈસ્પેશયલ બનાવો છો?
ભાઈને ભાવે એ બધું પૂરી, શાક, શીખંડ, બાસુદી.
શું વાત કરો તમે? તો પણ ભાઈ આવે એટલે રાજભોગ જેવું જમાણ.
સાચું કેસે બેન અને આખરીમાં ગિફ્ટ સાથે મીઠાઈનો ડબ્બો.
હા બેન. યાદ છે ભાઈથી પૈસા લેવા માટે રોતા હતા.
હા બેન સો રૂપિયા આપવા નહીં હતા તો રાખડી નય બાંઘુ
હા અને ભાઈ પણ કેતા લે પણ પછી મારવાનો નય
એ દિવસો સબસે સારા હતા.
હા બેન. ક્ઝીન ભાઈ ને પણ રાખડી બાંધો છો.
હા બેન મામાના દીકરા, કાકાના દીકરા બધા ને
હા ભાઈ નામના પ્રેમ હોવું જોઈએ. ખૂન નો જરૂરી નથી
હા સાચું કેવ સો શાલામાં પણ રાખડીની એક્ચેન્જ થતી હતી.
હા બેન દોસ્તી એક બીજાના રાખડી બાંધતા
સાચું ક્યોશો બેહન તમે આ પરંપરાથી દોસ્તી પણ મજબૂત થાય છે.
હા બેન સાચું બોલ્યુ આજ કલ કેવી રાખ પકડી આવે છે.
આજકાલ તો બહુ અલગ અલગ રાખડી આવે છે જેવી લેવું જેવી જૈસે કે ચોકલેટ ફોટો વાલી, નામ વાલી
હા બેન. સરસ બોલ્યું તમે અને લુમ્બા પણ ભાભી માટે.
સાચું કેસો રાખડી બાંધીને શું થાય?
ભઈ ગિફ્ટ આપે, આશીર્વાદ આપે, સુખી રહે. કઈને
કા ની આ ત્યાંથી તું શું શીખી?
સાચુ બેન હમમ હમમ મતલબ બિના શહેર સુરક્ષા એક બીજાની વિશ્વાસ થાઈ ધને યાસ ખાઈ ધથી કર ષાનું પરમાની એકટા પરિવારથી એકતા રાખવાની સાધ તપજઞ હા એભ
હા સાચું બોલ્યુ તમે કદાચ સાથે થાળી સજાવીશું. સાથે ફોટો પાડીશું.
રક્ષાબંધની, એડવાન્સ શુભકામનાએ.
બેન તમારી અવાજ સહી નહી આવે.
હેલો.
હા બેન હવે બોલીશ.
તમારે શું જોઈ છે.
ભાઈ એટલે બેનો નો દોસ્ત. રક્ષણ રક્ષક અને માર્ગદર્શન
હા બેન.
અને બહન ની ખુશી માં ભાઈ ની ખુશી.
પણ બનને ખ પ્રશ્નો કરી છે.
હા, મારો ભાઈ લંબી ઉમર જે, સુખી રહે.
હું બોલું છું એ તમને ખબર પડછ? તો તો હું બોલું ધીમું?
હા. સાચું બોલી બેન તને, એ દુવામાં બહુ તાકાત હોય છે.
હા બેન, સહેલીઓને એકબીજાને રાખડી બાંધે, વર્ક ફ્રેન્ડશીપ.
બોસ કમ તો રીતે જ લાગે છે.
આ વખત ઇન્સ્ટાગ્રામ રિલસ ભરાઈ જશે.
સાચું છે ભાઈ બહેનનું પ્યાર વાલો. ફોટો ખોલાય. ન લાગે છે, પણ આટલી મજા તો રૂબરૂ મળવામાં આવે છે.
હા બેન તમારી સાથે વાત કરીને બહુ સરસ લાગ્યું મને. ચલો આ હમ.
જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ બેન.